હલો.
ભભી કેમ છો ભાભી.
બસ બસ કેમ છો. મજમા એકદમ તમે કેમ છો.
હા ગામડે જઈ આવ્યા અમે.
ના ના હજી હવે જવાનું રજા પડીને હવે થોડું ઘર માં આમથી આમ કરી અને પછી જાશુ ને.
હમ્મ તમને ગમે ત્યાં ગામડે ગમે કે અહિયાં સીટી.
ગમે હો ગમે શાંત. વાતાવરણ હોય. થોડો તડકો લાગે પણ વાત તરમ બધું સાર ત્યાંના બધા માણસોય સારા અને આપડે તો ગામડા થી જોડાયેલા છીએ ને અમારું તો ઘર છે ત્યાં આગળ
બરાબર શું કરો તમે ત્યાં ગામડે
હ બસ જો મજા આવે બધાનેરે જૂના માણસોની સાથે મળીએ ને તો મજા આવે એમ શહેર નીકળતા અલગ ત્યાંનું જમવા કારનું બધું સરસ બધા માણસોનો સ્વભાવ પણ સારો અને ગમે એમ આપણ ત્યાં ગામડે જાય તો
આમ તો સિટી કરતા ગામડાની લાઈફ વધારે સારી શાંતિ વાળી
હા શહેરની ધમાલ કરતા ત્યાં આગળ શું છે શાંત વાતાવરણ છે
બધું શુદ્ધ મળે ખાવા પીવાનું સગવડ ભલે ઓછી હોય પણ હવે તો બ તે સગવડો હવે ઓલમોસ્ટ પહોંચી જ ગઈ છે એટલે એવું લાગે નહી આપને કે નથી સગવડ થોડા કિલોમીટર જઈએ એટલે આપણને ક્યાંક ને ક્યાંક કઈ વસ્તુ મળી જ જાય પણ મને તો એવું લાગે કે ગામડાનું વાતાવરણ જેવું ને કે આપને કોઈ વસ્તુ ની યાદ જ ના આવે કોઈ વસ્તુ ન જરૂરત જ ના આપડણે ના એઈ સીની એ જરૂર પડે આમ મસ્ત લીમડા નીચે બે સી ને આપડે આમ બપોર રાખી નીકળીઈએ ને તોય ગરમી ના લાગે
હા હા
તમાર બાજુ ખરા લીમડા
અમારે લીમડા ખરા હા
બરાબર
ઘણા લીમડાં છે અમારા ત્યાં આજુબાજુમાં છે ને આંબો પણ છે લીમડા છે બપોર વચ્ચે તો ત્યાં ઝાડ ની બેસીને બધા છોકરાઓ રમ હોય ત્યારે જૂની યાદો યાદ આવે અત્યારે છોકરાને લઈને જાય ને એટલે પછી મોબાઈલ સાઈડમાં મુકાઈ દઈએ અને એ લોકોની સાથે બધી ગેમનેવું રમીએ કેમકે તો જ એ લોકોને આપણી જૂની ગેમ યાદો તો આજે થાય નહી તોર તો શું ખબર પડે એને
સાચી વાત
ઝાડને ડાળીએ ઝુલાવી ને એવું કરીએ
બરાબર છે અહિયાં પૈસા છે પણ શાંત નથી સિટીમાં ગામડામાં એવી શાંત વાળી વાતાવરણ ને બધું મજા પડે એકદમ બહુ મજા આવે મને પણ આમ બહુ યાદ આવે એમ થાય કે ક્યારે રજાઓ પડે ને ક્યારે જઈએ ક્યારે થોડીક શાંતિ મેળવીય આમ કઈ આમ દોડા દોડી જેવું હોય જ નહી અહીં તો સવારથી ઉઠો ને ત્યારથી સી સીટી માં તો બસ પેલા માણસ મશીનની જેમ માણસ ચાલ્યા જ કરે ત્યાં તો એવું સરસ. અને વગર એલાર્મે એ વહેલા સવાર ઉઠ
હમ ત્યાંના શાકભાજીને બધું ખાવા અને બધું સારું કુવાના પાણી ની એ બધું રીતે કેટલું સારું એકદમ મીઠું અને ઠંડુ હોય. આપણેે તોં ફ્રીજમાં રાખીને જે પાણી પીએ ને એના કરતાં આમડા માટલાનું ને પેલાં કૂવાનું પાણી હોય ને એ સરસ. ય આપણને પીવાથી ઠંડક થાય એમ અને જમવાનું ખાવા પીવાનું બધું એકદમ શુદ્ધ કેમ કે વાડીયે થી ડાયરેક્ટ બધું ઘરે આવતું હોય ને અમસ્ત અમે લોકો રીંગણાને એવું નથી ખાતા પણ એ ત્યાં ત્યાં જઈ ને તો એમ થાય રીંગણાનું શાક એક બે વાર બનાવીને ખાઈએ તો ખાલી. શિયાળામાં રીંગણાનો એક બે વપરાશ
એમાં ચૂલા ઉપર બનાવીયે ને તો તો બહુ મસ્ત મીઠું લાગે અને પછી પણ જાય ગમે તેલું હેવી ખાઈએ ને તો. પછી પણ જાય. અને એવું અલદ. વાતાવરણ હોય. મ મજા પડી જાય પણ આ એવું સરસ લાગે ને અહિયાં. તો કઈ આમ કસામાં. મેળત ન લાગે જ નહી આપણને. અને ત્યાંના બધાની લોકોની તબિયત કેટલી સરસ
કામ કરવાોથી થાકે નહ બધા હમ અને ત્યાં દહીં છાસ દૂધ બધું સરસ ત્યાં અમારે એક રિલેટિવ છેને ત્યાં ગાય ને ભેસ ને એવું બ ધું છે તો ત્યાંથી જ અમારે ઘરે દૂધ આવે એમ. તો શુદ્ધ એકદમ ગરમ ગરમ દૂધ એટલું મસ્ત લાગે ને આમ પીવાનું આપણને જોઈ ને એમ થાય કે લાઓ દૂધ પીએ અને દહી જમાવીએ તો દહીં કેટલું સરસ જામી જાય છે એને આપણું એ ખાટું જે ત્યાં એટલું ખાટું નથી થાતું.
હા એ એ છે એલોકોની પણ પછી ટેકનિક એ આપડા કરતા અલગ છા આપડે બધું ફાસ્ટ ફાસ્ટ કરીએ ને ત્યાં બહુ આમ શાંતિ તી
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ. હમ્મ, હમ્મ, હમ્મ. અમારા ઘરે ત્યાં આગળ છે ને બધા ત્રાંબાનાં વાસણ હોય છે આજની આજના સિઝનમાં એ લોકો ત્રાંબાની થાળીમાં ને એમ જવાય પેલું કાસળને એવું હોય ને એમાં દૂધ રાત્રે એવું જ કરે રાત્રે જમવા ય ખીચડી ને એવું બ ધું એકદમ પણ ખીચડી સાથે દૂધ ને જે તમે ખાવ ને બહુ મજા આવે એમ.
અમારા તો છોકરાઓ અહીંયા દૂધ ના પીવાય પણ ત્યાં માંગીને પીવે એને પછી એમાં એટલું મીઠું હોય છે ને કેમ અહ સાકર કે ખાંડ કઈ નાખવાની જરૂરત ન પડે એમને જ પી લેવાય અહિયાં તો સ્મેલ આવે દૂધમાં એમાં ઓપોર્ચ્યુનિટીસ છે અંયા આગળ પણ ત્યાં આગળ આમ શું કહેવાય શાંતિ ત્યાં આગળ છે આમ જોવા જઈએ ને. તો અને બધા માણસો બી કેવા સ સરસ મરતાવડા. અને આજુબાજુમાંથી બધા આમ મળવા આવે. અહિયાં તો પડોશી પણ કોણ છે ખબર નથી. અને એ બદલાતા રે અમુક વાર. તો એટલે ત્યાં તો આમ આપણને એક આત્મીયતા ફીલ થાય આપણને આમ પોતાનું ઘરે આવ્યા હોય ને આમ ભલે ને આપડા ઘરના વ્યક્ તી ના હોય ને તો એ આજુબાજુ વાળા આપણને એવું સારું ફીલ કરાયે ને કે આપને એવું લાગે કે આપડે કશાની ખોટ ટજ નથી.
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ.
તમારે એવું થયું છે ક્યારે?
હમ્મ, અમે અમારે ત્યાં નજીકમાં છે ને એક રામજી મંદિર છે બિલકુલ સવાર સવારે એકવાર દર્શન કરવા જ શંકર મંદિર રામજી મંદિર છે સવારે પેલા ત્યાં જાય પછી બપોર પછી સાંજે ત્યાં આરતી બહ સરસ થાય છે અને ચાર વાગે બધી લેડીઝો છે બધી મહિલા મંડળનું બધું છે તો ત્યાં એ એક વાતાવરણ બહુ સરસ છે એ લોકો ના ભજન છે ભજન સાંભળવાની બહ મજા આવે આરતી બહુ સરસ થાય છે ત્યાં આગળ.
અમસ્તા જ ત્યાં જવાનું મન થાય આપણને અહિયાં તો આળસી જવાય છે.
હા, હા.
અહીંયા ખાલી કીટી પાર્ટીઓ ચાલે. અને એ બી પૈસા પૈસા વાળા નથ લોકો કરે મોટે ભાગે મિડલ ક્લાસ વાળા લોકો બહુ અફોર્ડ ના કરી શકે ત્યાં તો નાના મોટા બધા ભેગા થાય અને ખબર છે ખેતર માં જઈને પિકનિકસ સ્પોટ જેવું કરીને ઉજાણી કરે ને એવું બધું કરે.
ગામડામાં વાર તહેવાર હોય ને એવો આપણને દેખાય.
હમ્મ. વારે તહેવારે તહેવારોની મજા તો ગામડામાં જ આવે. ભલે ને આમ સામાન્ય સે એ હોય પણ અહ એની જે પવિત્રતા હોય છે ને એ બહુ સરસ કર જે એનું વાતાવરણ બહ આપણને આમ આમ ઇફેક્ટ કરી જાય. અમે તો એ નક્કી કર્યું છે કે છોકરા ઓને લઈ જવા. હવે રજા વજા પડે ને ત્યારે તો લઈ જ જવાના કે થોડુંક તો આપડું શું કેહેવાય કલ્ચર શીખે આપડી સંસ્કૃતિ થોડીક જાણે કે આની પાછળનું મહત્વ શું છે. અહીંયા બધું પોલ્યુટેડ થઈ ગયું છે આમ. આમ જોવા જઈએ ને તો પોલ્યુટેડ થઈ ગયું છે.
એટલે જ અમે વર્ષે એક વાર તો ત્યાં જઈએ જ તે. વરષમાં એક વખત ત્યાં જઈએ એટલે હું જે છૂકરા ઓને તે આપડો કલ્ચરનો બધો ખ્યાલ આવે અહીંયા આગળ તો શું છે આપણી સંસ્કૃતિનું કાંઈ છે જહી ખાલી બસ બધું હવે ખાલી કહેવા પૂરતું જ રહી ગયું છે ત્યાં આગળ નવરાત્ર હોય તો એ તે નવરાત્રને માતા ન એ લોકો ચોકીને એવું સર્જ કરે ભવાય ને એવું આજના ઓલા માં એ લોકો કરે છે એમ રોજ રાત્રે ભવાય ને એવું બધું હોય અને હનુમાન ચાલીસ ના પાઠ ને એવું પણ કરે છે એમ જેવું આપડે અહીંયા આગળ બહુ. થવું.
અ બધા પાસે ટાઈમ ની તો ક ટી હોય કેમ કે બધા દૂર દૂર થી ટ્રાવેલ કરતા હોય આ છેડાથી પેલા છેડે બિચારાને કમાવા જવું પડે હવે અહિયાં શહેરમાં રહીએ એટલે ખર્ચ જોઈ એ વધારે હોય. અને બધું વધારે હોય. એટલે એને બચારાને દોડ દોડ. કરવું પડે અમુક ફેમિલીઝ તો મે એવા જોયા છેને કે એને તો ખબર જ નથી કે એના છોકરા ક્યાં મોટા થશે કેમકે સવારે જાય ને ત્યારે છોકરા સુતા હોય પણ જયારે ઘરે આવે ને ત્યારે પાછા ના છોકરા સુૂતા હોય મને અમ માંડ ઠરી ને છોકરાને મો તો થતા જ ના જોયો હોયનું મોડું જ ના જોયું હોય એવી હાલત છે અને ત્યાં કેવું આમ સરસ
હમ્મ ત્યાં આગળ બધા વેલા ઉઠે ને વેલા ઉઠી ને બધા સૂર્યોદય થાય ત્યાં તો બધા કામેં નીકળી જાય ને સાંજે ચાર પાંચ છ વાગે ત્યાં તો બધા આવી જાય એટલે શું છે છોકરાઓને એ લોકો બધા મળી શકે વાડી એ ખેતરે ગયા હોય કે કોઈ જગ્યાએ કામે પણ ગયા હોય તો એ લોકો છ સાત આઠ વાગ્યા સુધીમાં તો ઘરે આવી જ જાય એટલે શું છે પોતાના ફેમિલીની સાથે મળે અને છોકરાઓને એટલો ટાઈમે આપીએહકીયે કે સાંજ પડે પછી રાત્રે બધા આંટો મારવાય નીકળે ત્યાંને ત્યાંતે
હા પણ એ તો આમાં કેવું હોય કે અહી આપડે તો અહી સિટીના છોકરા તો છે ને કી હેલ્પ બી ના કરે અને મા બાપ ની મજબૂરી એ નથી સમજ તા પણ ગામડા માં તો કેવું હોય કે છોકરાઓ સમજે કે મારા પપ્પા સવારે વહેલા ઉઠીને ખેતરે જાય છે ખેતરમાં કામ કરે છે તો એ વળી વચ્ચે પાછો ફ્રી હોય છોકરો કે છોકરી જે પણ હોયએ એ પાછો છે ને વચ્ચે જમવાનું લઈ જશે ચા લઈ જશે એવું એમ બી ચાર વાર આંટા મારે અને મળે ને ક્યારેક તો મદદ ઘણા મોટા છોકરા હોય છે ને મદદ બી કરે જયારે પેલું પાક લણવાની ને પેલું બચે દા એ કાઢવા હોય ને નિદન કરવાનું હોય ત્યારે ઘણા છોકરાઓ પપ્પા મમ્મી સાથે બધા સામૂહિક રીતે બધા ઘરના ફેમિલી મેમ્બર્સ જ મોટે ભાગે બધા એ છે કે એટલા પૈસા છે. અને બધા જે ખેતી કરતા હોય છે ને આખું ફેમિલી ભેગું મળીને મહેનત કર તા છે. એવું નથી કે કોઈ એક જ વ્યક્તિ કરે અને છોકરાઓની એની પર બહુ સારી તડ પડે છે કે મહેનત કેમ કરવી. અને એનાથી બીજો બી એ થાય કે શરીર કશ તા એ લોકો મજબૂત બને આપડે તો અહીં સીઝન બદલાય ને છી કોઈ ચાલુ થઈ જાય ને તાવે આ જાય પાછા એટલા પંપ પાડે ને. તો આમ શું કે એકદમ ના ચૂક બની જાય. એકદમ પેલા ગ્લાસ ડોલ જેવા બધા છોકરા જરાય આમ મજબૂત હોય જ નહી ગામડાના છોકરાને આમ શરીર જુઓ ને તો એ ચપ્પલ વગર એમને એમ ચાલતા ને થય ના વાગે આપડે તો ઘરમાંય ચપ્પલ પહેરીને ફરે.
કસાયેલું શરીર છે એ લોકોનું કસાયેલું શરીર એ લોકોનું
હા એટલેમ સરસ વ્યવસ્થિત મજબૂત થાય અને એ લોકોને એમ હાર્ડવર્ક એવું હોય ને કે દિમાગની સાથે એ લોકો ફિઝિકલ મહેનત પણ કરી શકે. આપણે સિટી ના છોકરાઓ તો ખાલી શું કેવાય મેન્ટલ વર્ક કરી જાણે.
હમ હમ ઠીક છે ચાલો. આ વખતે આ વખતે તમે છોકરાઓને લઈને જાઓ ગામમાં હું પણ જવાનું વિચારું છું આ વખતે આપડે વેકેશન માં તો ગામમાં જ જઈએ. ગામડામાં જઈએ તો બધાને મજા આવેશે. ઠીક છે ચાલો જય શ્રી કૃષ્ણ આવ
કેમને લોકોને શીખવાડી દેખાડી કે ખેતી કેમ કરાય. કેવી રીતે ફ્લાવર્સ પ્લાન્ટ ને બધું આમ જે કેહેવાય ને જનું કલર ચર એનિમલ્સ ને બધું અમ મારા તો બો નાના છોકરાઓ છે એટલે એ લો કોને આ બધામાં થોડોક રસ પડે તો સારું તો થોડુંક એમને એમ શું કે ફિઝિકલી જોયેલું હોય ને અનુભવેલું હોય ને ક્યારે ભૂલાય નહી જીવનમાં અને એ અનુભવો ગામડામાં જ મળે આપણને એટલે વિચાર તો કરીયે જ છે એવું હા હા હા.
ચાલો ત્યારે તમે જે ટિકિટ કઢાવો ને જયા આવો. અને હુ તો જવાની જ છું છોકરાઓને લઈ ને હે ચાલો આવજો જય શ્રી કૃષ્ણ